હાલો.
જય શ્રી ક્રિષ્ના.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
હા, એકદમ મજામાં. તમે કેમ છો?
હા, હું તો હ મજામાં છું. તમે કેમ છો? તમારા પરિવાર ને બધા સારા છે ને.
હા, એકદમ સારા છે. પરંતુ અમે તમે જાણી રહ્યા છે કે પાણીનો બચાવ કરવો ખૂબ જરૂરી છે આધુનિકમાં. કારણ કે, હમણાં એ ઘણા બધા લોકો માનતા નથી પાણી બચાવામાં. કારણ કે, જે ગામડામાં તો પાણીનું એટલે ઘરે ઘરે બોર હોય છે. તેથી પાણીનું તો બધાને સ્ત્રોત મળી રહે છે. પરંતુ શહેરોમાં તો મેં પણ જોયું છે ને મેં પણ બે એક વર્ષથી ગ્યું ત્યાં પાણીનો બચાવ કરવો ખૂબ જરૂરી છે એ મને લાગ્યું. કારણ કે, શહેરોમાં ટાઈમ ટુ ટાઈમ પાણી આવે છે અને ઓછા પ્રમાણમાં આવે છે. એટલે આપણે તો ગામડામાં રહીએ છીએ એટલે બે વર્ષ મે જ્યારે શહેરમાં રહ્યું ત્યારે મને ખબર પડી કે પાણીનો બચાવ કરવો ખૂબ જરૂરી છે. અને હું પણ અ જયારે ઘરે રહું છું એલે ગામડામાં રહું છું ત્યારે પાણી તો મને સારી રીતે મળીએ છે બધી જગ્યાએ. પરંતુ પછી મને ભાન આયવું કે પાણી બચાવ કરવો ખૂબ જરૂરી છે. અને જળ સંક્ષણ પણ આપણને એવી બધી સલાહ આપ એટલે કે જે પણ સમસ્યા હોય તેના ઉપયોગ માટે ઉપયોગ કરી શકીએ છે. અને જળ સંરક્ષણ માટે પણ આપણે ઘણા બધા પાણીઓ છે. તેમને કુવાઓ દ્વારા સવચ્છ કરવું જોઈએ અને નહેરોમાં પણ પાણી સવચ્છ કરવું જોઈએ. તળાવોમાં અને પાણી સવચ્છ રાખવું ખૂબ જરૂરી છે. શું તમારા ગામમાં કેવું ચાલી રયુ છે? પાણી બધા લોકો પાણીનો બચાવ કરે છે ને?
હા, અમારા ગામમાં તો અ પાણીનો બચાવ બધા કરે છે. ઘર ઘર નળની સુવિધા છે. અ અમ્મ બોડની સુવિધા છે, આજુબાજુ નહેરો છે, કુવાઓ છે. એટલે ગામડાઓના તમે તો જાણ્યું છે કે પાણીની સુવિધા ખૂબ વધુ હોય છે. તો તમે કીધું તો હું પણ અ નોકરી માટે શહેરમાં જ રહું છું. ત્યા મને ખુબ તકલીફ પડે છે કે, ત્યાં પાણી સરખી રીતના આવતું નથી. દસમા માણ પણ હું રહું છું. એટલે બોરની સુવિધાઓ તો છે નહીં. તેથી પીવાનો પાણી પણ વેચાતુ લેવું પડે. પીવાનુ પાણી ને એવું પણ ખુબ મોંઘું હોય છે. જેના લીધે અ પૈસા પણ ખુબ વધુ જાય છે. પાણીમાં વધુ પૈસા જાય એવું મન તો લાગે.
હા, એટલે પાણી તો પાણીનો બચાવ કરવો ખૂબ જરૂર છે. કારણ કે, આજના આધુનિક યુગમાં લોકો માનતા જ નથી ને ગમે ત્યાં પાણીનો ગંદકી કરે છે, ગમે ત્યાં પાણી નાખી દે છે અને પાણીનો બચાવ કરતા નથી અને એ લોકોને પણ સમજ પડવી જોઈએ કે હમણાં આધુનિક ગ ચાલે છે. જેથી કરીને આપણને આગળ જતાં પાણીનો બચાવો કરવો એટલે આગળ જતા પાણીની સમસ્યા પણ ઊભી થવાની એવી શક્યતાઓ થઈ રહી છે. કારણ કે આજના આધુનમાં તમે જાણો છો કેમ કે પેટ્રોલ કે ડીઝલ એવની પણ સમસ્યા ઘટી રહી છે અને એમનો ભાવ પણ વધી રહ્યો છે. કારણ કે હવે જે આપણને તો એટલે કે જે આપણા દેશમાં પેટ્રોલ કે કેરોસીન કે પછી ડીઝલ આપ આપણા શહેરમાં એટલે કે આપણા દેશમાં મળતું હતું બીજા દેશ માંથીમ કે રશિયા એટલે બધા હોય છે એમ જેવા દેશોમાંથી આપણને મળી રહે છે તેથી પણ હમણાં તો આધુનિક યુગમાં એના પર ભાવ વધી રહ્યો છે. કારણ કે તે પ્રમાણમાં વધારે નથી મળતું. આગળ જતા એવું પણ ભવિષ્યમાં બનેલું કે પેટ્રોલ તો ઘટી રહ્યું પતી જ જવાનું છે. અને આ બધા ઇલેક્ટ્રિક ગાડીનો જ ઉપયોગ કરશે એવું પણ થયેલું હતું. આથી કરીને આપણે જો વધારે પડતે પાણીનો બચાવ કરીશું તો આપણને આગળ ત પાણીની સમસ્યા ઊભી ન થશે. અને આપણેે જસ તો હમ આપડે જો પાણીનો બચાવ કરીશું. તો બીજાને પણ આપણે સમજવું જોઈએ અને સમજાવવા જોઈએ. કે આ પાણીનો બચાવ કરો કારણ કે પાણીનો બચાવ કરશું તો આપણને ભવિષ્યમાં ટોપિક ના પડે. કારણ કે આગળ જતા આપણના ભવિષ્યમાં તપિક તો પડવાની જ છે. કારણ કે પાણી પણ આમને એટલું બધું નીચે જ જતું રહ્યું છે. જેના કારણે પાણીની સમસ્યા પણ વધી રહી છે અને ઘણા બધા અમ અમારા વિસ્તારોમાં તો ઘણા બધા લોકો અ બોર કરે છે. પરંતુ ત્યાં પાણી બરાબર નીકળતું જ નથી એવી પણ મેં તો જોયું છે. પરંતુ મારા જે ઘરે બોર કરેલો છે તે તો મને ઉનાળે પણ સારું પાણી આપે છે અને શિયાળે કો પણ સીઝનોમાં સારું પાણી આપતું છે. અને ત્રણ નું મોડર છે. અને સારી ચા સાલી સારી રીતે ચાલી રહે છે. પરંતુ આવા ગામડાઓમાં અમે ઘણી બધી જોયું છે કે ત્યાં પાણીનું પ્રમાણ ખુબ ઓછું છે અને ત્યાં પાણી લોકો અને પાણી પણ અમુક લોકોને મળતું નથી ગરીબ વર્ગને. અને આથી કરીને આવા સરકારે પણ જ વિચારવું જોઈએ અને આવા જે લોકોને પાણી નથી મળતું તેમને આ પાણીની સહાય આપવું જોઈએ, અને પાણીનોો બચાવ કરવો ખુબ જરૂરી છે હું પણ મારી ઘ એવો કુવો છે ત્યાં પાણીનો બચાવ કરું છું અને મને કોઈ પણ બીજાને પણ પાણીની જરૂર હોય જે ખેતરોમાં ઉપયોગ કરવા માટે બીજાને જતું હોય હું આપું છું ફ્રી આપું છું, કોઈ ચાર્જ પણ નથી લેતો આમ અને એવી રીતે પાણી નો બચાવ કરું છું, શું તમે આવું કોઈ તમારા જે ખેતરો છે, ત્યાં કુવો છે, બોર છે, તે માટે તમે બીજાને કોઈ મદદ કરો છો?
હાં હાં હું પણ મારા બોર માંથી બીજાને પાણી આપું છું, કુવા માંથી બીજાને પાણી આપું છું, તેઓ બિલ ના પૈસા આપી દે છે, એટલે અમને ખોટ પણ નથી જતી, અમે પાણીની સગવડ આપીએ છીએ પાણી એમ તો જેના લીધે તેઓની ખેતી સારી થાય છે. અને તે ખૂબ જ જરૂરી છે કે, પાણી આપવું આપણે બીજાને આ પાણીની સગવડ હોવી જ જોઈએ, આપણેથી ખેતી પાણી સારું હશે તો ખેતી થશે તો ખેતી ન પ્રમાણ ખૂબ જ સારું થશે, પાણી હશે તો આપોઆપ ખેતી સારી થઈ જશે, પાણી જ ના હશે તો તમારી એક કરોડોની જમીન પણ ફીકી પડી જશે, જેથી પાણી બચાવવું એ ખુબ જ જરૂરી છે, ભવિષ્યમાં આપણને પાણી કામ આવવાનું છે પાણી ના લીધે આપણે ઓક્સિજન વધુ વધુ શરીરમાં જાય છે. અ અને આપણી સેહત પણ ખુબ સારી રહે છે. જેના લીધે આપણે પાણી ખુબ પીવું જોઈએ, આપણે પાણીની બચત કરવી જોઈએ, આપણે વધું માત્રામાં આપણે પાણી વેસ્ટ કરવું જોઈ નહીં, આપણે આપણે વાહણ કે કપડાં ધોવામાં વધુ પાણી વેસ્ટ કરવું જોઈએ નહી, એથી આપણે ખુબ જરૂરી છે.
હાં એ તો પાણી બચાવવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણે પાણી બચાવશું તો આપણાં પરિવાર માટે પણ સારું કહેવાય, આપણને પાણીને કોઈ ખોટો અનુભવ નહી થાય એમ, એટલે મેં તો પાણીની સમય પાણીની કટોકટી પણ સમય એવી પણ જે સમસ્યા ત્યારે પણ મેં તમારા પર વીતેલી હતી કારણ કે મારા બે એક વર્ષ માટે હું શહેરમાં રહેલો ત્યારે મને ખબર હતી કે, પાણીની કેટલી જરૂર ઊભી થાય છે. અને પાણી આપણા માટે કેટલું મહત્વનું છે. એટલે પાણી એ બધાને આપવું ખૂબ જરૂરી છે, કારણ કે પાણી વિના કશું ચાલી જ શકે નહી આપણને જો પાણી ના મળે આપણે જીવી શકીએ નહીં, આપણે ખાવા વગર રહી શકીએ અને કોઈ પણ પગીલો વગર રહી શકીએ, પરંતુ પાણી વગર રહી શકતા નથી. આપણને પાણી કે આપણને પાણી પાંચ પાંચ છ દિવસ માટે ન મળે તો ચાલી જાય પરંતુ દસેક દિવસ માટે ન મળી રહે આપણને ઘણી ગંભીર રીતે થઈ જાય, અને આપણને મૃત્યુ પણ થઈ જાય, આથી કરીને આપણે પાણી મળવું ખૂબ જરૂરી છે, અને શહેરો માટે મેં પાણીની તંગી વિશે ખૂબ જાણ્યું જ છે, અને શહેરોના લોકો તો પાણીને બચવા માટે ખૂબ આકર્ષણ છે. ખૂબ માને છે. અને મેં તો આપણા ગામડામાં જોયું છે કે, ગામડા ગામડાના લોકો પાણીને સોટેડ ખૂબ મળી રહે છે, અને ઘણાં બધાં લોકો દુરુપયોગ બહુ કરતા છે. મારા જે બાજુમાં જે ગામ એટલે જે ઘર છે, ત્યાં મેં જોયું કે ત્યાંના બાળકો જે નહવા માટે એટલું બધું પાણીની ગંદકી કરે છે, અને પાણી એટલે જે પાણી એમને મળતું છે સારી રીતે અને પાઇપનો ઉપયોગ કરીને નાય છે. અને બહુ ખૂબ પાણીનો બગાડ કરે છે. તે મેં જોયું અને જે મેં જોઈને એમને સમજાવ્યું કે તમે તમારા બાળકોને સમજાવો ને યાર કે આ પાણીનો બચાવો ન એટલે પાણીને બગડ ન કરે, કારણ કે આવો બગાડ કરીશું તો આપણને આગળ જતા મુશ્કેલી પડશે, અને પછી એમના માતા પિતાને સમજાવે કે આવું ન કરવું જોઈએ, અને પછી એમના બાળકોને પણ સમજાવું એ તમે એક બે બાલ્ટી એ તમારા મન હિસાબે એટલે કે બહુ નહી એમ સાચવી ને વાપરો એમ એટલે બહુ બગાડ ન કરો એમ ગમે તમે પાણીનો બગાડ ગડશો તો ગંદકી પર થવાની છે. અને પાણી પ્રદુષણ પર થશે જ એમ, એટલે પાણીનો યોગ્ય રીતે બચાવ કરવો જોઈએ, અને જેટલું પાણીને આપણે નહવા માટે જોઈએ છે, તેટલું જ વાપરવું જોઈએ અને ખાવામાં પણ પીવામાં પણ જેટલું પાણી જોઈએ એટલું સાચવીને વાપરવું જોઈએ, એવું માટે સમજાવ્યું હતું અને પાણીના કાર તો ઘણાં બધાં અમારા ગામના લોકોને પણ મુશ્કેલી પડેલી હતી પહેલા, કારણ કે જે અમારા જે અમારા જ ઘર હતું કે ત્યાંમાંથી બોરની સુવિધા હતી, અને બીજા ગામડાઓમાં બીજા જે ગામના પરિવાર છે તેમના પાસે તો બોર ની સુવિધા હતી, પરંતુ બરોબર પાણી નીકળતું ન હતું કારણ કે હમણાં ઉના ચાલી રહ્યો છે, જેથી કરીને ઉનાળામાં પાણી ની જે તંગી પડી જાય છે. અને ત્યારે તો હું બધાં લોકોને આપું છું. પાણી શું તમારા ગામમાં કેવું છે? તમારા ગામમાં ઉનાળામાં પાણી મળી રહે છે! બરાબર બોર માંથી કે પછી
હા, અમારા ગામમાં તો અ અમુક અમુક એવા છે કે, એનામાં પાણીની સુવિધા ન છે ન સારી છે. તેથી અમે અ તેઓ લોકને પાણી આપીએ છે. અ પીવાનું પાણી કે કોઈ પણ ખેતીનો પાણી તેઓ બિલ તમને કીધું કેમ બિલના પૈસા આપી દે છે. એટલે અ અ પાણીની તંગી તો ઉનાળામાં જ ખબર પડે છે. જેના લીધે આપણે પાણી બચાવું જોઈએ અને પાણીનો સંગ્રહ કરવો જોએ. આપણે આજુબાજુ પાણી નો બગાડ કરવો જોહે નય. આપણે ઝાડવામાં પાણી નાખીએ તે તો સારું છે કે, આપણે આપ અ આપશું તો આપણી ખેતી પણ સારી સાશે, આપણી કલમ પણ સારી થશે અને જેના લીધે ખુબ સારું છે કે, આપણે અ પાણી નો બચત કરવો જોએ, આપણે બીજાને પણ સલાહ આપવી જોએ, આપણે મુહીમ ચાલુ કરવી જોએ કે, પાણી આપણે પક્ષીઓને પાણી ઉનાળામાં વધુ પીવડાવું જોએ. જેના લીધે આપણને પુણ્ય પણ વધુ મલ.
હા, એ તો છે જ કારણ કે પશુ પક્ષી બિચારા એમનાં માટે એલે કે જે રહેવાનું કે પછી પાણી એ લોકો ક્યાંથી પી. એટલે કે એ લોકોને ભી પાણી આપવું જોએ. ‌એટલે કે ખોરાક પણ આપવું જોએ. કારણ કે, પશુ પશુ પણ એટલે કે જે પશુ પક્ષી કે‌ એવો પે લોકને પાણીની સુવિધા આપે સમયસર આ પવી જોએ. કારણ કે, બિચારા મૂંગા પ્રાણી હોય છે, પછી એ લોક કહી ની શકે. એટલે કે, પાણીની સુવિધા આપણે જેમ કે જે એક જગ્યા હોય છે, ‌ ત્યાં પાણીની સુવિધા એમ પાણી કપીલો મૂક્વો જોએ, ડોલમાં જેવું કઈક પી જાય આવીને અને એવું રાખવું જોએ એમ. કારણ કે, પાણીને બચાવ કરવા હમણાં તો ખૂબ જરૂરી છે. એટલે મને તો ખબર જ છે કે, આગળ જતાં પાણીની સમસ્યા તો ઊભી થવાની જ છે. કારણ કે, હમણાં તો પાણીનું પ્રદુષણ પણ ખૂબ જોવા મળી રહ્યું છે. કારણ કે, જે નદીઓ છે, નહેરો છે કે પછી મોટી મોટી નદીઓમાં એ બઘી જે પણ આવા જે શહેરોના પાણી મળ તુ છે. ત્યાં પણ અમળા તો પાણી પણ એટલું ગંદુ મળે છે. કારણ કે, એ જોયું છે, કે પાણીમાં પણ પ્રદુષણ હવે તો બોવ ખૂબ જોવા મળી રહ્યું છે. કારણ કે, જે ઉદ્યોગો છે મોટા શહેરોમાં તે બધા તેમાં નીકળતો કચરો નિકાલ ત્યાં ઓ નહેરોમાં કે નદીમાં નાખી દે છે. જેના કારણે લોકો એ જ પાણીને પીએ છે. અને પેલો ફિલ્ટર કરીને પી છે. પરંતુ તેમાં થોડા ઘણા બેક્ટેરિયા જોવા મળે જ છે. સમજતાં જ નથી એમ, એટલે તેથી કરીને પાણી પીવાથી પણ શહેરોમાં તો આવો રોગચાળો ફેલાવાનો થઈ જાય છે. આથી કરીને પાણી બધાને સ્વચ્છ મળવું જોએ, સારું મળવું જોએ અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ બધાંને એટલે કે બધાંને જ મળવું જોઈએ એવું નથી ગરીબ વર્ગને નહીં મળવું જોઈએ. ગરીબ ને પણ મળવું જ જોઈએ, ફ્રી આપવું જોઈએ, કારણ કે સરકાર પાણીમાં કોઈ રોકટોક રાખવું જોઈએ નહીં. સરકારે પણ એ માનવું જોઈએ સારું આપણે આગાડી પાણી વિશે અને પાણી પ્રદૂષણ એટલ અટકાવશું અને એને આગળ વાતચીત કરીશું.